હાલો.
તો તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે. શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે. તો હું આજે તમને જે અત્યારે પછા લોકો જે પર્યાવરણ પર ધ્યાન નથી આપી રહ્યા તેના વિશે વાત કરવા માંગુ છું. તમે અત્યારે જાણો જ છો કે ઘણા બધા એવા ડેવલોપમેન્ટો થઈ રહ્યા છે, ઘણી એવી બધી સરકારી ઈમારતો સરકારી કામો ચાલી રહ્યા છે. તેમાં વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, પરંતુ તેને ફરી વાવવામાં આવતા નથી. તો હ આજે તમને એ જ વિશે સમજાવવા માંગુ છું કે વૃક્ષોનું આપણા જીવનમાં કેટલું વધારે મૂલ્ય છે તમે જાણો છો કે જે વરસાદ આવે છે તે બધું વરસાદ આવે છે તે બધું વૃક્ષારોપણ અને વૃક્ષના કારણે જ આવે છે. તો અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા જે વૃક્ષો આમાં વરસાદ નથી આવી રહ્યો. તેનું મોટું કારણ છે જે વૃક્ષો જ છે અને જો આપણે વૃક્ષો કાપી નાખી શું તો ઘણા બધા જે પક્ષીઓ છ તે બેઘર થઈ જશે અને તેઓને ઘર નહી મળશે તો તમે અત્યારે જોવા જાવ તો જે ઘણા બધા આપણે જે બહારના દેશ માંથી ફોરેન માંથી જે પર્યટક પક્ષીઓ આવતા હતા તે અત્યારે આવતા બંધ થઈ ગયા છે. કારણ કે તેઓને રહેવા માટે રહેઠાણ માટે જગ્યા નથી મળતી તમે જોઓ તો આપણે દર વર્ષે ચોમાસા પહેલા જોઈએ જ છે કે જે પક્ષીઓ ફરવા આવે છે તેને આપણે કુદરતી રીતે સૌંદર્ય માણી શકીએ છીએ. અત્યારે તમે જોવા જાવઓ તો સૌરાષ્ટ્રમાં જે દ્વારકામાં જે પર્યટક પક્ષીઓ આવે છે તે અત્યારે ખુબ ઘટી ગયા છે જેનું મુખ્ય કારણ છે વૃક્ષારોપણ. ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેના કારણે વૃક્ષોનેાપી નાખ માં આવી રહ્યા છે અને પક્ષીઓને રહેવા માટે પૂરતી જગ્યા નથી મળતી. તો વૃક્ષારોપણ વિશે તમાર શ માનવું છે?
તમારી વાત સાચી છે ને પર્યાવરણશે આપણે મારે એવું જ કેવું છે કે આપણે જેમ બને એમ પર્યાવરણ ને આપણે ઝ ઝાડ રોપવું જોઈએ જેથી કરીને આપણે આ ચને આપણે રોકશું તો આપણને જીવનશૈલી આપણે જો પર્યાવરણ બ બચાવશું આપણ જે જે આપડી પેઢી છે એને આપણની આગળની પેઢી છે. એ સારી રીતને રહી શકે એટલે આપણે વધારે પડતું ધ્યાન આપવું જ જોઈએ કે પર્યાવરણ આપણ ઝાડ છે તો આપણ ઝાડ ને ઓક્સિજન આપે છે જેથી કરીને આપણે ઓક્સિજન લઈ શકીએ છે. અને આપડ કાર્બો ડાયક્સાઇડ છોડીએ એ કાર્બોનડાયોક્સાઈડ આપ ઝાડ લે તે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ઝાડ વધારારે પડતું રોપવું જોઈએ પર્યાવરણને. તેમ આપણે બતાવીશું તો આપણને જીવનશૈલી સારી છે કેમ કે ત પર્યાવરણને જો નુકસાન કરીને આપણે જો પર્યાવરણને નુકસાન પછ છું આપણે જીવન જીવ જીવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે જેથી કરીને આપણને નુકસાન થાય છે. જેમ બને આપડણે ઝાડ નું વાવેતર કરવું જોઈએ. અને ઝાડનું વાવેતર આપણેે કરવું જ જોઈએ મારે એવું જ કયું છે કે આપણે ઝાડ રોપીશું તો આપણે જીવનશૈલી આપણે આગળ વધારીશું. અને આપડ તમે જાણો છો કે તમે કઈ રહ્યા છ તેમ વરસાદ નું કારણ પણ એક તમે જાણો છો કે પર્યાવરણ લીધે જ આપ આબોહવા ઉપર અને આપણે જે આપણી આબોહવા છે અને તેને લીધે આપણા પરિવારણને લીધે જ આપણે તે તાપમાન અને તાપમાનોને પણ વધાર પડતું સહન કરે છે તેથી કરીને વધારે પડતું ધ્યાન આપવું જોઈએ વાવેતર કરવું જ જોઈએ. તમારે શું કેવું તમે વાવેતર કરો છો ઘરે?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે અમારે અહિયાં જે નમું વળવન બનાવવામાં આવ્યું છે. તેનો મેન ઉદેશ્ય એ જ હતો કે નાન વડવન બનાવીને ત્યાં ઘણાથી ઘણા વડો રોકવામાં આવે અત્યારે તમે જોવા જાવ છો. જે વડો છે તે જ અત્યારે બધાથી વધારે સમય સુધી ટકે એવું વૃક્ષ છે. તો તેઓ જે અનેને તેમ વધારે વડો આવશે. તો તેના લીધે તેઓ ઘણા બધા પક્ષીઓને માટે રહેઠાણ નું સ્થળ બની શકે છે અત્યારે અમારા જે ગામનું બાજુનું ગામ છે ધરમપુર ત્યાં ડેવલોપમેન્ટ થયું અને રસ્તો પહોળો જેના કારણે ઘણા બધા વડો કાપી નાખવામાં આવ્યા જેમાં ઘણા બધા પોપટોના અ માળાઓ હતા જેથી કરીને તેઓ ઘણા બધા પક્ષઓ બેઘર બની ગયા છે. તેઓને રહેવા માટે રહેતાણ નથી. અને તમે નાનપણ માં હતા ત્યારે તમે વાર્તાઓ સાંભળી હશે કે જે ડેવલપમેન્ટ માટે એન્જિનિયરોએ આખું જંગલ કાપી નાખ્યું તેના માટે અ જે પશુ પક્ષીઓ સાથે મળીને કેવી રીતે તેનો બચાવ કર્યો હતો તેમ અત્યારે પણ ઘણા બધા એવા બધા પક્ષીઓ છે જેઓ બેઘર થઈ ગયા છે. તો ગામડાઓમાં તમે જોવઓ તો અત્યારે ઘર ચકલીઓ જોવા મળે છે. પરંતુ સિટીઓમાં જોવા નથી મળતીું તેનું એક જ કારણ છે કે ત્યાં વૃક્ષો ખુબ ઓછા થાય. અને અત્યારે તમે જુવો છો વરસાદના ગામડાઓમાં પણ જે પેલા પીડી ચકલીઓ વચકલીઓ જેવી દેખાતી હતી તેવી પીડાા કલાકની જે ચકલીઓ આવતી હતી. તે અત્યારે એકદમ વિલુપ્ત થવા માંડી છે અમારે અહિયાં તે દર વર્ષે એટલી બધી આવતી હતી. તેઓ નારયેળી પર જ પોતાનું ઘર બનાવે છે પરંતુ તે અત્યારે નારેળી ઓછી થવાના કારણે તેઓ અત્યારે ખુબ વિલુપ્ત થઈ ગહી છે. અમારી શાળાઓમાં નારેયળી હતી તેના પર અમે રોજ સવાર જઈને તે ચકલીઓને નિહાળતા હતા પરંતુ અત્યારે શાળાઓમાંથી પણ તે નારેળીઓ કાપી નાખવામાં આવી છે જેના કારણે તે ચકલીઓ અત્યારે આવતી જ બંધ થઈ ગઈ છે અને તે પણ આપણે એ જોઈએ તો પર્યટન ચકડીઓ જ છે તેઓ ખાલી ચોમાસાની ઋતુમાં તેમને જમવાનું અને ખોરાક ન મળે તેથી ખોરાક શોધવા માટે આવે છે અને જ્યાં દાણા નાખેલા હોય ત્યાં ખાવા માટે આવે છે તો અત્યારે તે ચકલીઓ જોવા જ નથી મળતી તો તમાર શું માનવું છે અને તમારા વિસ્તારમાં શું મોર જોવા મળે છે
અમારા વિસ્તારમાં અમારું ગામ વિસ્તાર અમારો એવું છે કે અમારો ગામડા વિસ્તાર છે જેથી કરીને અમે સોસાયટી અમા ગામ ન ત્યાં મળળું વ્યક્તિ છે જેથી કરીને અમાર બાજુ મોર ને એવું બધું તો જોવા મળે છે પણ જે તમે ક રશે ને વઘણી શકલીઓ આપણને વિલુપ્ત થઈ રહી છે જેનું કારણ છે મુખ્યત્વે આપણું ઝાડનુંું કાપવાનું જેથી કરીને આપડણે ઝાડ વાવું કાપવ કાપવું ઓછું અને જેથી ડ વા આપશું તેમ આપડ આપણે ધરતીને ભૂકંપ થી પણ અટકાવી શકાય છે જેથી કરીને આપણે જેમ બને તેમ વધારે પડતું જનું ઝાડનું વાવેતર કરો તો તેમ સારું જેથી કરીને આપણને આપણે ધોવર થી પણ બચાવી શકાય જેમ કે તમે જાણો છો વરસાદના વાતાવરણથી આપણે વધારે પડતું પાણીનું વધાર પડતો આવે છે જેથી કરીને આપણે વાવેતર કરશું આપણે પણ પાણી ન ધોવાણ થી પણ બચાવી શકાય છે મારે તો મેં પણ મેં પણ ટેન્થમાં મારે પણ મેણું પણ ભણવાનું થયું હત તે મેં ઘણું બધું હું જોયું હતોું અનેને મેં તે રીતના પેરિત થયો હતો અને મને આવો જ વિચાર આવે છે કે આપને ઝાડનું વાવેતર કરવું જ જોઈએ ને આપણા આપડા જે હમણાં ના વ્યક્તિ છે જેમ કે તમે જેન્સી લોકો બીજું છે એવ તો મારે તો ખાસ કેવું છે કે લોકોને કે વાવેતર કરો કાપો નહી અને આપણે જેમ બને તેમ કે આ જાડવાનું રક્ષણ કરો અને તમે જાણો છે કે મોસ્ટ ઓફ ડુંગર વિસ્તારમાં પોતાનું અ ચ પ્ર વધ પડતું કરે છે કેમ કે તમે જાણો છો કે આ વિસ્તારમાં ઘોણા પ્રોટેક્શન પણ ચાલી રહ્યા છે અમે સોશિયલ મીડિયા પર જોઈ શક કે આમ આવે તો એમ જનું આવે તો ઘણું હચ તમે જાણો છો કે તમે પણ તમારા વિસ્તારમાં એવું ક ચાલી રહ્યું છે તમે સોશિયલ મીડિયા યુઝ કરો અને જોવું છો કે નહી જવું છો તમારે શું કેવાય વગટમાં
અમે અમે ઘણું બધું જોયું છે જેમ કે આપણા જે આદિવાસીઓ ના નેતા ચૈતર વસાઓ જેમણે ઘણું બધું વૃક્ષારોપણ કરાવ્યું હતું અત્યારે જે વૃક્ષારોપણ દિવસ ગયો હતો તો તેમાં તેમણે ઘણું બધું વૃક્ષારોપણ કરાવ્યું હતું અને જે આદિવાસી દિવસ જોયો હતો તેમાં પણ તેઓ બપોર સુધી તેમણે આદિવાસીઓ પર આદિવાસીઓને યો આદિવાસીઓને સંમેલન કરીને તેઓ દ્વારા વૃક્ષારોપ પણ ની યોજના કરવામાં આવ્યા છે જે ખુબ જ અસરકારક થઈ છે અને જેના કારણે તે વૃક્ષો મોટા થઈને જંગલો જેમની સારી હવા મળી રહેશે જેમ તમે કહ્યું તેમ અત્યારે ઘણા લોકો છે એ વૃક્ષો આવી જ નથી રહ્યા અને તેમને પાછળથી પછતાવો થાય છે અત્યારે તમે જોવા જાવ તો જે ગેસ ચૂલાઓ બંધ થઈ ગયા હતા ત્યારે ઘણા બધા લોકો છે જેમના પાસે જે ગેસ અત્યારે ગેસ કઈ નથી તેઓ તો સારી રીતે છે પરંતુ જે ધંધાઓ ચલાવી રહ્યા છે, જેઓ માર્કેટમાં ચાલી રહ્યા છે અને જો હોટલો ચલાવી રહ્યા છે તેઓ પણ લાકડા પર તેઓએ ખાવાનું બનાવ્યું હતું અને તેમણે પોતાનું હોટલનું ગુજરાન કર્યું હતું. તો અત્ય્યારે સમમે જોવા જાવ તો, વૃક્ષો જ નહીં વાવીશું તો આપણે લાકડા ક્યાંથી લાવીશું અને ક્યાંથી કાપીને ખાશું. તો વૃક્ષો આપણને ખાલી એ ઓક્સિજન આપવા જ માટે નથી. અને પવન વરસાદ લાવવા માટે જ નથી પરંતુ તે આપણને બળતણ રૂપે પણ ખુબ ફાયદે અત્યારે તમે જોવા જાવ તો આગળના જમાનામાં લોકો દાંતરણ જ કરતા હતા જે લોકો આ બાવળ ના દાંતણ કરતા હતા અથવા લીમડાના દાંતણ કરતા હતા. અત્યારે તે ખુબ વિલુપ્ત થઈ રહ્યુ છે. અત્યારે લોકો સુથપેસ્ટ અને ટુથબ્રશ નો યુઝ કરી રહ્યા છે પરંતુ તમે જોવા જાવ તો આગળના જે લોકો દા તણ કરતા હતા, એમના દાંત ખુબ જ મજબૂત હતા અને આપણે એમ માનીએ તો એ ચાલે છે કે ઔષધિ માટે વૃક્ષો ખુબ જ જરૂરી છે અત્યારે તમે જોવા જાવ તો આપણને તાવ આવ્યો હોય અથવા કશું થયું હોય તો આપણે જે અરડુસો છે અડોસો છે એ ખાંસી માટે ખુબ જ અસરકારક છે, અ અડોસા નો કાળો પી લઈશું, તો આપણને ખાાસ એક દિવસમાં મીટી જશે અને આપણે મેડિકલ માંથી જે પ્રવાહી દવાઈઓ છે જે કેમિકલ વાળી છે તે પીવી ન પડશે જેનાથી આપણને નુકસાન થાય છે. તે આપણે પીવી ન પડશે અને જો અત્યારે તમે જો જાાવ તો દાળ દુખવાનો પ્રોબ્લેમ છે. ખુબ જ માત્રામાં વધી રહ્યું છે. તો આપણે જો દાંતણ કરીશું તો તે બધો ભય દૂર થઈ જશે અને આપણે શાંતિથી પોતાનું જીવન જીવી શકી શું. અત્યારે તમે જોવા જાવ તો દાઢ ખડવાથી જે કેન્સર જેવા રોગો ભય કોઈ જનાક રોગો થાય છે, તો તે ખુબ જ થાય છે તો તો તમે તમારા એરિયામાં જે ઔષધિ વાળી દવાઓ છે તે રોપી રહ્યા છો?
હા મારે મારે, એવું છે કે મારે ગામડો વિસ્તાર છે જેથી કરીને મે મારા વાવેતર ને ખાસ કરીને આવી ઔષધિ બચાઇસ ને રાખી રાખેલી સે જેથી કરીને મારે મેં રાખેલી અને તે મે, યુઝ માહોલ એમ સુ અને બીજા વ્ય ક્તિને જેમ કે તે લોકોન પ્રોબ્લેમ આવે તો મેં તે વ્યક્તિને મે તે અર્પિત કરુ અને તે વ્યક્તિ સારો થઈ જાય તો મને મને આશીર્વાદ રૂપે આપે છે જેથી કરીને હું ખુશ અને મને એવું થાય છે કે મેં વ્યક્તિને સારો થાય એવું જ મેં વિચારીને આપું છું. જેથી કરીને મને ઘણો પ્રેમ એ લોકો આપે છે અને મ ને ઘણું મને પેલું કરે છે અને પ્રોત્સાહિત કરે સે, મને મને એવું કે છે કે તું છોકરા વધારે પડતો આગળ જઈશ અને મને ઓ ઘણા આશીર્વાદ એવા ઘણા આપે છે કે જેથી કરીને મેં તો આશીર્વાદ લઈને જ હું તો મે ખુશ રઉ છું. અને મને એવું થાય છે કે મને એ લોકો આશીર્વાદ આપે અને મેં મારે લાઈફમાં મેં વધારે પડતા પે અ ઝા અ ઝાળવા રોપવાનો પ્રયત્ન કરતો શું અને કરતો રહીશ. જેથી કરીને આપણું પર્યાવરણનું સંરક્ષણ થશે અને બચશે અને મને આ બાબત તો મેં તો મારા ફ્રેન લોકોને પણ કહું છું કે તમે પણ એવું કરો જેથી કરીને આપણ પર્યાવરણ સારું રહેશે, જેથી કરીને આપણે આપણી જીવનશૈલી વ ધારે લાંબી જશે અને આપણો જીવન માં આપણો આપણો ભવિષ્ય તો છે જ પણ આપણે જે આગળની પેઢીનું આપ ણ જે આગળની પેઢી છે એ લોકોનું પણ ભવિષ્યને સારું આપડણે બનાવી શકાય. જેથી કરીને આપણે આ બાબત પર આપણે ઘણુ ધ્યા ધ્યાન આપવું જોઈએ જોઈએ. અને મારે તો એવું જ કવું છે કે કેમ્પ કેમ્પો કરે જ છે લોકો અને સોશિયલ મીડિયા પણ એવું પ્લેટફોર્મ આવી ગ્યું છે કે જે પ્લેટફોર્મ પર આપણને ઘણું બધું મને તો જાણવાનું મળે જ છે. જેથી કરીને મેં તો એ લોકોને જોઈને પ્રેરિત પણ થાવં છું અને સ્લોને પણ પ્રેરિત કરું છું અને મને એવું થાય છે કે પેલા જે એવોર્ડ આપણા પદ્મશ્રી એવોર્ડ પણ આપણા. આદિવાસી સમાજ માંથી ઘણા મળ્યા છે જે પોતાનું વ્યક્તિત્વ પોતાનો જે તું જે એ પોતાને સમર્પિત એમને જાળવાના જાળવા માટે રોકવા માટે જે જે રોપવા માટે સમર્પિત કરીે છે જેથી કરીને ત્યાં સૌંદર્ય મસ્ત બને છે અને તનું હવાનું પ્રદુષણ અને એ બધું જે કંપનીઓ આવેતી છે એમાં પ્રદુષણ વધારે છે તે પ્રદુષણને પણ અટકાવવા માટે આપણા ઝાડનું વધાર પડતું પ્રોત્સાહ પ્રોત્સાહન રહે છે જેથી કરીને આપડે ઝાડ રોપવું જ જોઈએ મારે કેવું છે તમારી બાજુ રોપતા છે ત્યાં ના રોપતા છે મને જે જણાવું
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કહ્યું કે અત્યારે હવામાનમાં પ્રદુષણ ખુબ વધી રહ્યું છે આપણે જાણીએ તો કંપની અને ફેક્ટરીઓ ના લીધે જો પરંતુ અત્યારે આપણે જોવા જઈએ તો વાહન વ્યવહાર પણ ખુબ વધારે માત્રામાં વધી રહ્યો છે અત્યારે તમે જોવા જાવ તો લોકો સીમ જેવી બર્તનનો વધારે ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે પ્રદુષણ ખુબ વધી રહ્યું છે અને અત્યારે આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક વેહીિકલો પણ લોકો લાવ્યા છે પરંતુ તે અત્યારે એટલી બધી કામમાં અને જરૂરી નથી આવતી અને તેના સર્વિસ સ્ટેશનો પણ ખુબ ઓછા છે જેથી કરીને લોકો સીએનજી ગાડીઓનો વધારે ઉપગ કરે છે અને વધારે પરચેસ કરે છે જેથી કરીને આપણે જોવા જઈએ તો જેમ